હલો અવાજ આવે છે, મારો?
હ તમને આવે
હ આવે છે.
તો તમારે બોલવાનો છે, ટોપિક
મારે બોલોનું હતું એક જ મિનિટ ટોપિક છે. પરીક્ષામાં માર્ક્સ વધુ મહત્વના કે સ્કીલસ
સ્કીિલ
પડી સ્પેશિયલ પરીક્ષા માટે વાત છે. ફ્યુચર માટે પરીક્ષામાં માર્ક્સ વધુ અને આમ એટલે આપડે માર્ક્સ વધું મહત્વના છે, કે સ્કિલ્સ
હમ હવે જો એમાં ફેમિલીમાં દેખાડવા હોય આપડે તો ફેમિલીમાં માર્ક્સ પોતાની રીતે તો આપણને જે માર્ક્સ મલે ના મલે મન તો એ એટલું બધું છે નય કે મા ર્ક્સ એટલા જોવે છે, પાસિક માર્ક્સ મલી જવા જોઈએ સ્કીિલ્સ તો હવે હું એમાં સ્કીલ્સ એમાં હું સ્કીલસ જોવે
એ પરીક્ષામાં એ પરીક્ષા જ્યારે દેતા હોય ત્યારે એક દેવી સ્કીલસ જ છે, બો મોટા મોટી
તે તો દેવી જ પડે ને આપડે
તો હું એક એક્ઝામપલ મારુ જ રીયલ કેસ વાત કરું હું ન મારા મિત્ર શરૂઆતમાં અમારે મિત્રતા હતી પણ શરૂઆતમાં નવા નવા ઇન્ટ્રોડક્શન જોતો એટલે આ બધા ઘેરા ભાઈબંધ કેવાય એવા નોતા અમે અને પરીક્ષાને દીધી સેમેસ્ટર મે દી રિઝલ્ટ બંને નું આમ સેમજ આયુ પછી વાતચીત એવી છે, કે પરીક્ષા માં એ ભાઈ એવું કીધુ કે અમુક ધારો કે પાંચ ક્વેસચન હોય પાંચ ક્વેસચન માંથી એ પાંચ માંથી ચાર આવડતા હોય ચાર લખે પાંચમાં ક્વેશ્ચન આખું મૂકી દે અને પછી વેલા અપરે પેપર માંથી નીકળી જાય પછી મેં એને કીધું કે એવું કરવા કરતા એક સ્કીલ હોય કે ત્યાં થોડાક ગોળા મારી દેવા જે તને થોડા ઘણા માર્ક આપે તને હું વાંધો એટલે પછી હાચ્યું એને ટ્રાય પણ કયરું પછી ચાલી પણ ગયું એટલે એવું હોય સકે
એ મારે પણ એવું થયું તું મારે એક ફ્રેન્ડ અતિ મીન્સ કે એ કેવું કે જેટલું આવડે ને એટલું જ લખે ગપ્પા મારતા ના આવડે ને મને એવું હતું ને કે મને જેટલા આવડે એટલું લખું મને ગપ્પા જેટલા આવડે મેં એકલા ગપ્પા જ મારું મને કોઈ દિવસ એમ અમુક લોકો એવું હોય મારી બે ત્રણ ફ્રેન્ડ એવી છે. કે એક્ઝેક્ટ ગાઈડનું જે હોય ને અટલે જે બુક નું હોય ને તે એક્ઝેક્ટ એટ લખે. મારેથીવું કોઈ દિવસ જીવનમાં કોઈ દિવસ લખાય ને કે એક્ઝેક્ટ ન થાય,
બસ હું ઈજ થાય કે છું, મારે એવું જ થાય કે ગમે કોઈ મને કંઈ ખબર જન હો મેં વાંચેલો જ ન હોય કવેશ્ચન. ખાલી ક્વેશ્ચન જે લખેને કવેશ્ચન ને પેલા એક એક પાર્ટમાં અલગ અલગ ડિવાઈડ કર નાખું હું કેવા માગે છે. જી. એના ટોપિક વિશે હું વિચાર એક એક શબ્દ ર પછી ભેગું કરી ને બે બે ત્રણ ત્રણ બે પેજ આરામથી ભરી નાખું. એટલે મૌલિકતા કેવાય ને ગુજરાતી, મૌલિકતા બહુ વધારે પડે જયારે ગુજરાતીના નિબંધ લખોને ત્યારે ગુજરાતીના દસમા ધોરણ ના પેપરમાં મેં પાંચ જ માર્કનો નિબંધ તેમ છતાં મેં જયારે ત્રણ કે ચાર પેજ ભરી નાખયા હતા, ઇંગ્લિશ માં એક એક બ બે પેજ ભર.
મેં તો પાંચ પાંચ પાંચ પેજ ભરાયાતા.
એટલે એવું.
એ ત્યારે એમ લાગતું કે મૌલિક ગમે એક શબ્દ આપને ત્યારે લખવાને મંડી લખવાને મંડી,
એમ લખાય તો બહુ જ બધું પણ જયારે બોલવાનું હોય નેતો બોલાય ને એટલું બધું એવું થાય મારે તો,
અ ત્યારે વિચારવાનું હોય ને એટલે એ પ્રમાણે કેવડાવે.
બરાબર છે,
લિંક મળી જાય તો જાય આપણે.
તો પૂછું ને હવે ટોપિક. આબન મુન્દ્રા ટ્રાયંગલ નું રહસ્ય ખબર છે,
બરર્બુંડા ટ્રાયંગલ તમને પેલા ખબર છે, બરર્બુંડા ટ્રાયંગલ શું છે, હા તો. તમેજ કઈ દો પેલાં,
છે, અમેરિકા મીન્સ કે ત્રણ ત્રણ દેશો મળે ને એટલ ટ્રાયંગલ બનાવે છે, અને ત્યાં એવું છે, કે કોઈ ભી એમ વિ વિમાન કેવું કશું જાય ને એમ જહાજ, તો ત્યાં ગેપ થઈ જાય પણ રિયલમાં કદાચ સાયન્ટિફિક એવું છે, કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ બહુ વધારે હશે, અથવા તો પછી અમૂક લોકો એવું કહે કે એવા જીવ હશે પણ મને જીવ વાળું નહીં લાગતું પણ આ ગુરત્વાકર્ષણ વાળું એવું લાગે, ને કારણ કે ટ્રણ વચ્ચે આવે એટલે કદાચ તોફાન ને એવું બધું પણ બહુ આવતું હશે. એટલે એવું થઈ હકે મે ભી એ ભારત તોફાનને એવું બધું આપવું હોય તો,
બરોબર છે, એટલે એનું એ રીતે તમે કીધું એમ કે ટ્રાયંગલ છે, ત્રણ દેશ ની વચ્ચે આવે છે. અને એ દરિયા કિનારામાં વચ્ચે એક આખો એવી સ્ટ્રકચર ઊભું થાય છે, બરમુંડા ટ્રાયંગલ તરીકે અને એ વિસ્તારમાં એમાં એવું છે, કે એમાં પેલા ની બદલે એવું છે, કે. ઉપર એક એરોપ્લેન ગયું હતું, પ્લેન અને એમાં ફૂટબોલની ટીમ હતી, ફૂટબોલની ટીમ પ્લેન એની ઉપરથી પસાર થયો એને પછી ની બધી સિગ્નલ લોસ થઈ ગયો તો. પછી એ પ્લેન ક્યાંય જોવા જ નથી મળ્યું આ એક ઘટના પછી બીજી ઘટના ના કેવુ હતુ કી સીપ જે હોને પાણીમાં ચાલેએ સીપ એમાં ગયું, એ પણ ન્યા એના એરિયામાં છેલ્લો સિગ્નલ ન્યા જોવા મળ પછી ક્યાં ગયોને કંઈ ખબર નથી પડી. એટલે એવું કહી શકાય કે કેમ બ્લેક હોલ આપડે અવકાશમાં છે, એ રીતે બ્લેક હોલ જેવી કંઈક એવી જગ્યા છે. કે જ્યાં કંઈ એ વસ્તુને જ્યાં ખેંચી લે છે, કે જ્યાં એ કંઈ, ફ્રિકવન્સી આજુબાજુ એવી છે, કે એને ગુમાવી દે છે, એની અંદર ક્યાંક સમાવી લે છે. એટલે એવું કંઈક હોય શકે
હ
તો પછી
મેં બોલું કે તમે આગળનો ટોપિક
હે બોલુ ક સમેયાત ટાઈમ ટ્રાવેલ શક્ય બની શકે?
અ મને નહી ખબર પણ મારા ને જોય છે, એને પ્રમાણે કો કે મેં એક રિયલ જોઈતી હવે કે માણસ ખ ખબર નઈ બો વર્ષો પહેલાના કહેતો કે મેં આ વર્ષનું છું ને ટીવીમાં જોયેલું છે, હવે ટાઈમ ટ્રાવેલ તો તમે એક મુવી છે, ખબર? એમનો દીકરો હોય તો એમને કંઈક વોચ આપે છે, ટાઈમ ટ્રાવેલનું
હ હ હ હ હાહ સાઉથ મુવી છે, યસ યસ યસ મે જોયેલું છે.
યાદ નહીં આવ તો મુવી નામ હું છે, કદાચ તો ટાઈમ ટ્રાઈવલ જ છે, કંઈક એવું કંઈક છે.
અને ટાઈમ એવું સ્ટોપ કર નાખે એટલે ઈજ સ્ટોપ થઈ જાય ને પછી એને
હ એવું કઈક નામ છે, નહી ટાઈમ સ્ટોરી કે એવું કઈક છે.
હા ટાઈમ સ્ટોરી પાકકુ એ જ છે, ટાઈમ સોરી છે, ગલ્ડનલરની વોચ હોય છે.
હા એ પછી એમના દીકરાને આપે પછી એવું પણ હવે મને નહી લાગતું કે રીલેટીમાં એવું હોય કે ના હોય પણ હોય તો તો હવે એવું તો હજુ કોઈ મયલું નહી જોવા કે આવ્યું હોય ટાઈમ ટ્રાવેલ કર
આ બ કોઈ અનુભવ નથી પણ એ બરાબર પણ તમે કીધું એક મેં સ્ટોરી સાંભળેલી છે. કે એક બાળક જન્મે છે, દીકરી આઠ નવ મહિનાની હોય છે. અને એ તો વાતચીત કરે છે, આઠ નવ મહિના તો એ વાતચીત કરે છે, અને એમ કે છે, કે હું તો એ કે મારો મારો બીજો જન્મ થયો છે. અને મારા એકચુઅલમાં લગન ગયા હતા અને એ લગ્ન થઈ ગયા અને એ જગ્યા નય કીધી બિહારમાં હસબડનું નામ પણ કીધું અને એકચુઅલમાં અયા ચેક કર્યો સાચું એવું હતું અને જેના વાઈફ હ ઓલા ઓલા જનમા એની વાઈફ હતી વાઈફ એની એકચુઅલમાં મરી ગયાતા પછી તાનો જન્મ થયોતો
એટલે હોય પણ સકે હું ખબર આપણને
નવ કઈક હોય શકે ક્યાંક તો સૃષ્ટિ છે, તો હોય
અ હવે મેં બોલું અ રાત્રે સંભળાયેલા અજાણ્યા આવાજો એટલે તમને એવું થાય છે, મને એવું થાય છે. એમ આપડે એકલા બેતા હોય ને તો અંદર મનમાન મનમા એવું હભળાય પણ અમુક લોકો એવુ કે કેવું જીવડું આવે જે બોલે એવું રાતમાંતો
એટલે એવું તો મેં નથી સાંભળેલું જ નથી અવાજ કયો પણ પ મેં એવું જોયેલું છે, ઘણી વાર એવું અને હવે શબ્દ મળી ગયો છે, મને કે એવું કહેવાય તમારા મારે એવુ આખમા આંખમાં આંખમાં તમે જો
મારેય થાય છે, એમ નાના નાના ટીપકા એમ કઈક તેવુ થાય છે.
અલગ રીતનું તમને જોવા મળે કે એ ઉપર થી નીચે આવે છે, નીચે સાઇડ મા જમણી ચાલે છે અને
પછી પછી થોડુંકોણું ઈન્સ્ટામાં એમાં રીલ્સ આવી ને પછી ખબર પડી કે એમાં એવું છે કે આપડા જે આંખ હોય ને એમાં ઈનવિઝિબલ લોય હોય અને એના જે અંદરના કણ હોય ને પણ ઉપર નીચે આખા ટ્રાન્સફર કર આપ લોહી આપણને નો દેખાય એટલે એ તમને ખાલી કણની મુમેન્ટ દેખાય છે.
હા હમણાં મને દેખાય જ છે જો
એવું તો તમે થોડુંમ બડ કરીને જ એક ત વિઝબલઈ જાય એટલે પેલા મને એવું હતું મને એકને મારે સુપર પાવર છે પછી ઇન્સ્ટામાં રીલ આવી ગઈ આ સેમત કમેન્ટ બધા મ કેટલે મને એમ મારા ઘર સુપર પાવર છે.
એવું કઇ સુપર પાવર ના હોય બ્રહ્માં ખોટું નહીં જીવવાનું
તો બધા આગળ છે એમ કે આા તો હું એક ટોપિક આપું આજ રીતે કે તમને એવું શું લાગે છે ઘણી વાર રસ્તા ઓ એમાં તમે ચાલતા હોયને તમને એવું લાગે ગુમાવ પાણાને આમ હીટ કરી દઈશ તો તમારું આ કામ થઈ જશે ન કઈક ને કઈક નવી નવી તમને થતું હોય કે આ બુક ને હું ઉપર એક વાર ઉંડારુ ન કેચ કરી લઉ તો મારું આ કામ થઈ જશે
ના મને એવું એવું થતું તું પેલા કે જો મેં આટલો આટલા મિનિટમાં આટલો રોડ ક્રોસ કરી લીધો હતો ના મે એક્ઝામમા પેહલો નંબર આઈ જસે પછી એવું થાય એવું થાય છે. થોડું પેલા એવું થતું તો હવે નહી ટાઈમ મળતો તો એવું બધું કરું
હમ
તમારી જોડે એવું થયું છે.
હાતે મેં કીધું પણ મારી કંઈક કામ હોય પુરુ થઈ જાય કે સક્સેસ થઈ જઈશ કે મારું આ કામ પુરુ
પછી એવુ પેલું પણ હોય કે આંખની પાપણ પરેને તો બધા એવું કે કે વીસ માંગે તો વીસ પૂરી થાય પણ રિયલ માં ખબર નહી કે થાય કે નહી થતું
એવું તો કરતી વાર પાપણ થી મેં માંગેલ છેને બીજું તારા એમ કે ત ખરજો તો તારો એને તમે ગયો ને તો પણ એવું થાય તો હજી કઈ થયું નથી અ કે
એવું તો હવે કઈ જોવા નઈ મળતું પણ અમુક થાય હો ખરું હું ખબર
હમ હોય શકે કઈક ને કઈક
ટોપિક બીજો
બીજો ટોપિક છે. તમે આપો છો હું આપો
મારી પાસે હવે ટોપિક નહી
હ ચાર દિવસ ના વર્ક વીક હોવા જોઈએ
હા હોવા જોઈએ
એટલે બે દિવસ રજા બે દિવસ ત્રણ દિવસ રજા
તો સારું ને હું તું ત્રણ દિવસ હ તો કેટલું બધું કામ કરવાનું ત્રણ દિવસ રજા ત્રણ દિવસ જીવાનું બને ઇક્વલ
હ બરાબર છે જોરદાર
સ્કૂલમાં પણ હોય તો સ્કૂલ માં પૈહી કૈવી એક જ દિવસની રજા હોય તો શનિવારમા ભી ખબર નહીં ને ટ્યુશન ને એવું કેટલો બધા લોડ મગજ પર તો આખી જીવન આપડે ખાલી લોરમાં જીવાનું એવું થાય મને, એમ કરતા બે દિવસ તો હોય.
મને અત્યારે એવું થાય કારણ અત જે એજ ના જે બાળકો જે હું એ સમ નાનો હતો. અત્યારે હું જે સ્કૂલ માં મળ્યો હતો અગયાર વાગે ને શનવારે અગિયાર વાગે છૂટી જાય બાકી દરસ બાર વાગે છૂટતા.
એ તો અત્યારે એ લોકોને ખબર જ પડતી શનવાર હોય નેટલે મોજ હોય કે અગયાર વાગે પેલા છૂટી જાય. એને એવું કઈ ફિલિંગ જ નથી બિચારો બાળકો ને.
એ જ નહીં હવે તો કેવું કેટલાક નાના નાના બાળકને ભણવા મોકલે, સોનિયર કેજીને જુનિયર કેજી ના. સિનિયર કેજી અને જુનિયર કેજી.
બાળકોણ ભણવાની શરૂઆત થઈ જાય છે.
ત કું એટલું બધું વહેલો, લોડર ના આપવો જોઈએ બિચારા બાળકો પણ. જીવન પછી જીવે જ કરે આખી જીણવાનું આવું જ કર્યા કરવાનું.
સરકારી રજા મારી વખતે કેટ કેટલી સરકારી મને લાગે બાર મહિનામાં. ખાલી એક મહિના તો સરકારી રજા માં જતો હોય છે વેકેશન તો અલગ જ. હવે તો એ માળકો ને કઈ સરકારી રજા દેખવી નથી મળતી.
અને એમ કેવું મશીન ની જેમ બધા બાળકો એમ એ ડર માં જ ખાલી ખ મં ગયા એમાંને એવું લાગે.
વાચાલ જયા કરે.
નહી કશું રમત રમાની, રમશે તે હો પબજી ને. ઓનલાઈન ગેમ બસ એજ.
મોબાઈલ મારે છે બચ બચ્ચ્યા.
તો આ બીજું ટોપિક.
પ્રગા મ મેિટ તો થઈ ગઈ છે એકચુઅલમાં.
તો મૂકો હવે.
નેક્સ્ટ કોલ કરી.